હલો.
હા હા અવાજ આવે છે તમને.
હા હવે આવ્યો.
આવે છે ને હા હા.
જય શ્રી કૃષ્ણ બેન.
જય શ કૃષ્ણ બોલો. જમી લીધું હા જમી લીધું તમે જઈમાં.
હા અમે જમી લીધુ હ.
શું બનાવ્યું આજે.
આજે શું બનાવ્યું ખીચડી બનાવી છે.
બરાબર અચ્છા એટલે વગેરી.
અહં મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી ખીચડી ખાધી ને સૌ ટમાટર.
બરાબર હ હા એ બોલો કેવો છે. ચારે વર્ષે હા મેમે જમી લીધા છે અમે બટાકા ભૂંગરાને એવું બનાવેલું હતું.
અચ્છા એમ હા.
હા
કેમ છે તબિયત પણી સારા.
બસ કમ્પ્લીટ છે તમારા
ઓ સારા હો પતિજું કામકાજ પતું કિચનમાં.
ઓ કામ પડવા બેઠા છે બધા બહાર જવાનો પ્લાન છે એટલે.
અચ્છા બહાર જાાવ છો એમ.
હા.
હા વરસાદ પાણી છે તમારે.
હા આજે તો બહુ વરસાદ પડ્યો અમારે.
હા અમારે તો ઝરમ જઝરમ ચાલુ જ છે ખાલી.
ના અમારે તો આજે બહુ વરસાદ પડ્યો.
હા સારું વરસાદ પડે છે.
હજી કન્ટિન્યુ ચાલુ જ છે આજે તો સવાર ના પટતો જાય છે.
હા.
હવે થોડું અમારી પાસે મોકલી દો.
હા આવશે જ વધી આવે તો થોડા એમાં. કાલબાલમાં આવી જશે. હમ બોલો તો બીજું શાચે. પી આજે મંડી બંડી ગયા તા.
આજનો દિવસ આરોગ્ય હો મારો.
હા હા.
હમ આવાજ ધીમો આવે છે તમારો બઉ હમ
આ વાતાવરણ ના લીધે એવું આવતો હશે ને આજે કેવું કે પેલું નેટવર્ક મળે નેટ પૂરું થઇ ગયું છે અને બીજું હાથે બેલેન્સ પણ પૂરું થઇ ગયું છે. એટલે હોસ્પટ થી ચાલે છે આજે પણ હા.
હા હા.
એટલે એવું છે આજે તમારે કેટલા કોલ પૂરા થયા.
અમારે બાવીસ થયા.
બાવીસ થઈ ગયા છે હમ હમ હા એમાં કદાચ. બરાબર પણ એટલા કોલમાં જો કદાચ એની પહેલા એકસો એસી મિનિટ તમારો થઇ જશે તો તો પછી વાંધો નહીં આવે.
હા હા.
હમ એ.
મિનિટો હજી એટલી બધી નથી થઈ મારી એમ.
નથી થઈ.
નહી નહી.
હ હા કઈ ને એમ તો જો.
નિનિત ના હિસાબે છે ને તો બધું હ.
હા હા મિનિટ ના હિસાબે જ છે ભલે પછી આપણે ીસ્ટ કોલ કરવાના તો બાકી હોય. પણ એકસો એસી મિનિટ જો થઈ જાય ને તો પછી ચાલી જાય વાંધો નહીં આવતું. ટસ્ક પૂરા કરવા જરૂરી મારે એવું.
ના નણંદાજ કેતા હતા કે. તમારે કેટલી મિનિટ થઈને હ પછી તરે સિંધી માં જોડાવું છે. ઉત્સાફ.
હા તો મતલબ કે સાથે સાથે કરી દેવાનો હા હા થાય છે ને.
હા તો સિંધી ભાષામાં તો સિંધી વાળે જ વાત કરી શકીએ ને ગુજરાતી વાળ તો ન વાત કરી શકીએ ને.
હા એટલે સમય વાળાને આવડે ને ને પાછું એટલે અઘરું પડે. કોઈ સામે વાળા સિંધી સિલેક્ટ કરેલોું હોય તો પછી ચાલી જાય.
હા હા.
હા.
તમને તો ન આવડે ને સિંધી ભાષા.
ના મને નહ આવડતી.
હા હા. હિન્દી ને ગુજરાતી ને સિંધી બે ભાષા જ છે આમાં ક્સમાં.
હા ના એટલે બી બધી પણ છે પણ એમાં જને જે નાફાવેને. પણ આમાં તો અત્યારે આ ટાસ્કમાં મારે તો ખાલી ગુજરાતી જ છે.
અચ્છા એ તો આપડી તો અહીંયા ગુજરાતી એમ મરા મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ન હાલે હાલે.
હા ચાલે ને એમાં કદાચ તો મારાથી છે. આપડે સિલે કદાચ મરાઠી ભાષા કરીએ ને. તો મરાઠી ના લોકો વ્યક્તિ કરી શકે મરાઠીમાં વાત.
કરી શકે ને.
હા હા કરી શકે.
હા.
એક વાર મારે પૂછી લેવું પડશે બે ને અઠવા પેલા આ ગ્રુપ માં. કે આમાં કદાચ કોઈકને મરાઠીની સ્પીચમાં કરીને વાત કરવી હોય તો. કદાજ ઉપરથી પ્રોજેક્ટ ખાલી ગુજરાતી ભાષા નો હોય. ન સિંધી ભાષા ન તો અન્ય કોઈ ભાષા કદાચ એ લોકો ના ળતા હોય.
હા હા.
હ એટલે એક વાર પૂછી લેવું પડે હા હા પૂછી લેવું પડે.
હા હા.
તમારા નાનાણ સિંધી માં જ વાત કરતા છે.
હા અમારે ઘરમા સિી વાત કરી.
હા. .
અ કોલ ઉપર સધી વાત નથી ખરી.
હા.
પેલી આ ગુજરાતી જ વાત ચાલુ કરી છે.
બરાબર હા હા.
સિન્ંધી માં હજી નથી ટાસ્ક ચાલુ કર્યો મારે નાણા ને એમ કે તમનેિંધી આપણી માૃભાષામાં કરવું હો ને તો. કરી શકું એમ.
હા હા બરાબર એ તો કદાચ ચાલતી જ છે કદાચ મારા છે ને એક બીજા એક મારે કોન્ટેકમાં છે એમની સાથે જો હું વાત કરું છું ને. તો એ પણ એમ જ કેહેતા હતા કે મારો એક સિંધીમાં ટાસ્ક પૂરો થઈ ગયો છે. હવે આ હું ગુજરાતીનોો પૂરો કરું છું એમ.
હા મને તો કઈ આઈડયો નથી મારું ત પલા ઉતમ વછી પાસ કરલા કઈ ખબર નથી. નનદ આજે પૂ યછું તમને હિન્દી માં પછી જોડાઈ દેશે.
બરાબર.
એ લોકોને તો બીજો કે ત્રીજો ટાસ્ક ચાલુ છે એમ હમ્મ.
હમ્મ હ બરાબર મારે આ બીજો જ ચાલે છે મારો મારો નંબર વાર પૂરો થયો.
છે તો એનું નથી થતું કોલ ઉપર વાત એનો કેટલી વાત ટ્રાય કરો સર અરે ઉપરથી વાત કરવી પણ નથી ખતું. ચાલુ એમ એ લોકો ન કોલ લાગતોય નથી ને આવતોય નથી.
કઈ પ્રોબ્લેમ ન ત તો.
હા પ્રોબ્લેમ છે વાત કરે છે બે ત્રણ નીચા સર હે મોબાઈલ ઉપર કર રાતું નથી ક
નંબર જે મેં તમને આજે આપ્યો ને એનામાં મારે એવું થતું હતું કોલ લાગે. મતલબ કે આવતા ત ખરા પણ કોઈકને થતા જ નતા તો પછી. ફરી પાછું જોયું થોડુંક ત્યાં પણ મેં સરને જ વાત કરી પછી એમને કીધું કે આવશે. તો પછી એક ચાર કોલ કર્યા પછી પાંચમો કોલ મારાથી સામેથી થયો.
હા મારે તો પછી એને જોડાય. એટલે કોય દીર મને ત્યારે જ થઈ ગયું મારું એમ ચાલુ
હા.
પણ આનું નથી થતું મારે બીજ નણંદું. એનું નથીતું એ મારી સાથે જોડાય છે પણ
હમ્મ કદાચ એમને એવું હોય કે ફોર્મ બીજા કોઈ ભર્યું હોય. અને એ એમનામાં ખોલતા હો ને તો પણન એવું થાય બાકી હવે છે તમારો નંબર અને તમારા નંબર ન ફોર્મ મેપ. પેલા સબમિટ કરવા હતું મેં ભરું અને ઓટીપી તમારામાં આવે. અને પછી એવું હોય ને તો પછી ના ખુલે પછી મારામાં જ ખુલે તમારું અકાઉન્ટ હા એટલે કદાચ તમાર નનર નું ફોર્મ કદાચ બીજા એમને ભરવું હોય તો પછી એમના ફોર્મમાં જ પેલું એમનું ખુલે
હા.
હ એમના માં નહ ખુલે
હમ્મ હમ્મ મમ્મી પપ્પા ને બધા મજામાં?
હા બસ બધા મજામાં છે સુવાની તૈયારી કરે છે. અને અમે બધા બેનને બધા બાર મતલબ કે ફ્રેન્ડ ના ઘરે બેસવા જવાનું વિચારીએ છીએ.
અચ્છા એમ હ.
આજે પેલું સેજવાની ચટણી ને એવું બનાવવું છે એટલા માટે
હા હા.
હમ્મ, ઘરે જ બનાવીએ એટલે ભાભી અમારા સારા છે તો કમ્પ્લીટ બધું બનાવે છે. તો એમની પાસે રેસીપી ને બધું પૂછવા જઈતા છે.
હા હા.
હમ્મ,
હ હા.
બાકી અમારે આ મહારાષ્ટ્ર ની ખીચડી એક વાર ખાઈ જજો તમે. તુવેર ની દાલ વાળી મસ્ત, તમે બનાવો ઈ?
અ ના એટલે અમે તો ખાલી વઘારેલી ખીચડી બનાવીએ ખાલી મતલબ કે આપડે દાણા ની ને એની.
અચ્છા હા.
હમ્મ.
એ તો બે ત્રણ દાડો મિક્સ કરીને બનાવતા હતા ને?
હા એટલે
બે ત્રણ દાળ મિક્સ કરો કે એક જ દાળની મુ
ના અમે તો આજે આપડે લીલી તુવેરા આવે છે ને તે તુવેર ના દાળા ની બનાવી એમાં પછી અમે દાળ નહી નાખતા તુવેર ની દાળ, ડુંગળી, બટાકા અને એ રીતના બનાવીયે ચોખા બસ દાળ નહી નાખતા કઈ તુવેર ન કે કોઈ મગની નહી નાખતા. હમ્મ.
આ તુવેર ને દર કા ડુંગળી લસણ બધું નાખ.
અચ્છા ના અમે એવી રીત નહી બનાવતા અમે સિમ્પલ કદાચ પેલી મોડી ખીચડી બનાવી હોય અને પછી જયારે એને ખાવી હોય તો પછી વઘાર માટે એ રીતે બનાવીએ.
હમ્મ હમ્મ, તમે ડુંગળી લસણ ખાવ કે ઓછા?
ના ના ખાઈએ અમે તો.
ખાઈ હો હા.
હમ્મ, અમે તો
ડુંગરી લસણ વગેર કંઈ ભાવતું હોય નથી રાય જીરા વાળુ ખાઈ તો
હા એટલે ના ના અમાં તો બધાને મતલબ કે બધા જ ખાવા વાળા અમે કોઈ એ નહી કરતા
હા હા.
હ
ઠંડા પીણાનોને એનો શોખ આપને પીવાનો? ખાવાનું આઈસક્રીમ
બહુ જ આવા શિયાળામાં હોય મતલબ કે ચોમાસુ વરસાદ હોવું એટલો પડતો હોય તોય અમે તો આઈસક્રીમ એવું જોઈએ લઈ આવીએ અને
અમારે તો ડેલી હોય ડેલી ત્રીસે ત્રીસ દિવસ રાત ના રોજ આવે એટલે દુકાને દુકા ક્યારે આઈસક્રીમ ક્યારે કોલ્ડ્રિંક્સ ચાલુ જ હોય.
હા મને પણ નેમ તો ઠંડુ ભાવે બધા, મને પીણા કર ખાવાનું બધા ભાવે ઠંડુ મતલબ કે આઈસક્રીમ છે ને એ બધું પીવાનું ઠંડુ બધું ઓછું ભાવે. કેમ હોય શરીર મને નહી અનુકૂરણ કરતું.
હા હા મને તો એ સી ડી ટી એટલે બને મતલબ આખો દિ એ જ ખાઈ રહ ચંડુ ઠંડું.
હા એ સારું એક વાર ઘરની દુકાન હોય ને તો સારું.
હા પણ એટલું વાર સૂટે નથી ખાતું ને તકલીફ થઇ જાય ગળામાં.
કોને?
મને મને મારા છોકરા ને એ ન સુટ થાય એને જલ્દી ગળામાં તકલીફ થઈ જાય. પણ ખાઈ લઈએ વરી દવા ખાઈ લઈ.
એ શોખ જ આપણેે એટલા બધા હોય તો પછી આપડે. અમુક વાટો શોખ પેલા ને પછી તબિયત એવું કરીએ અમુક વાટો આપડે. કે કઈને જે થાય પેલા થઈ દવા તો હો થઈ જશે એમ.
હમ, હમ.
એટલે બોલો બીજું?
બાકી શું કવો છો? રોટલી તમે કેવી બનાવો આમ નાની ગેસ વાળી કે એમને તવા
ના અમે એમ બંને બનાવીએ એમ તવા પર પણ શીખ એ અને ગેસ પર પણ શેકીએ ભાઈ હોય ને તો ભાઈ ને બધા તવા પણ હોય. ચાલે કારણ કે એને ગેસ પર હોય બવું ગેસ પર નહી શકવાની તવા શેખવાની એમ તો તવા પર શકીએ.
જુઓ ને આખો તવો જેટલો હોય ને એટલી રોટલી બને મહારાષ્ટ્ર ની આપણા એક ખાઈને રાતે એ ચાર ખઈ જાય.
ઓહ ના આમારે તો રાની આમ થી જ બને બે એક રોટલી માંથી ખાલી બે જ કોલિયા ભરાય. એમથી બધા
હા. અહિયાં તો ચાર રોટલી આપણે બનાવીય ને એક રોટલી એ લોકોની બને. એક આમ ક્યારેક અહીયા આજુબાજુ જમવા જાય ને તો એક રોટલીમાંય આમ બાફ થઈ જાય બાફ આવે નહી જાય.
હા, અને અમુક એરિયામાં એવું જ હોય કારણ કે એકદમ જાડી જાડી હોય અમે હાલ અ ઘરે ને એવું બનાવીએ ને એકદમ પટલી પટલી આપણે કાગળ એટલી પટલી અને હું અમુક એ બાજુ મહારાષ્ટ્રમાં લંબા છે એ સાઈડ આવેલી તો એ સાઈડ માં પણ એવું હતું. જાડી રોટલી મોટી જબરી આપે. અને ચાર ટૂક ચાર ભાગ કરી શકીએ આપડે એ ચાર ભાગ માંથી બે જન ખાઈ શકીએ.
અમારી રોટલી જુવે ને તે લોકો એમ કે કે આ બાપરે બાપ આ એક કોડિયાનું જ છે અમારું તો આ બોલે. આમ ન ભાવે આવી રોટી એક કોડીયો થાય અમારે તો એક રોટી
એ લોકોને તો એવી રોટલી તો એટલી બધી એ લોકોને પંદર વીસ જોઈએ આપણે જે નાની બનાવીએ ને એવી તો. હા, એ લોકો ની તો આપણને એક જ થઈ રે તે એ વધે.
હું ક્યારે મેથી ને થેપલા ને બનાવું તો થેપલાન જોઈને બાપરે બાપ આવા અટલા તમને કેટલી વાર લાગે બનાવતા અમને એવું અમારે તો એટલે અમારે ચાર તોય અમારે એક થેપલો અમે બનાવી લઈએ બલે મેથી એ લોકો થેપલા ઓછા બનાવે ભાગ ભાખરીને એવી બનાવેને
હા. આપડે તો થેપડા તો એકદમ નાના નાના જોઈએ હા, હા. તે પણ આપે તો કેવા મસ્ત નાના, નાના.
મહેનત કરવી પડે ને એમાં વધારે છે.
હા, એજને ને એમાં આપણા ગુજરાતી લોકો મહેનત કરી શકે ખાવા બનાવવામાં તો.
હા, હા.